હાલો જય શ્રી કૃ ના કેમ છો?
બસ હું મજામાં છું. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું આજે તો કાલે મેં તમને આમ જરાક દૂર થી જોયા માર્કેટમાં બવ ફિટ લાગતા હતા ને તમે તો પેલા કરતા.
અરે હવે તો જો ને ગરમી આવી ગઈ છે એટલે પાણીને પાણી બહુ પાણી જ ભાવે છે અને આપણે જો આપણા હેલ્થને લઈને થોડી એક્સરસાાઈઝ અને થોડું ઘણું આપણું ખ્યાલ રાખીએ તો એ તો હવે બને છે ને કે આટલું તો હવે રાખવું જ જોઈએ તો જ આપણે અ આ ભાગ દોડી ભરી જિંદગીમાં આપણે સારી રીતે અને દેખાવ કેટલો મેટર કરે છે આજકાલ આપણે કોઈ પણ ફિલ્ડમાં હોઈએ ભલે આપણે હાઉસવાઈફ હોઈએ તો પણ આપણા ઉપર કપડાં ત્યારે જ સારા લાગે છે જય્યારે આપણે ફિટ હોઈએ.
એ વાત તો તમે બિલકુલ સારી કરી એ મતલબ અ અ હું શું કહેવાય આપણું વ્યક્તિત્વ આપણી પર્સનાલિટી એ પણ અ ખૂબ મેટર કરે છે આપણે કેવા દેખાઈએ છીએ તો એ આપણે જો આપણી બોડી ફિટ રહે જે આપણે આપણા પોતાના ઉપ કામ કરશું આપણે, ફિટ રહીશું ને તો તમે કોઈ પણ પોશાક પહેરો તો તમે એમાં સરસ જ દેખાશો.
બિલકુલ સાચી વાત કીધી તમે. અને જેમ જેમ આપણે બોલી વુડ અને આને બધું ફોલો કરતા હોઈએ છે, તો હવે તો બધા હેલ્થ અવેરનેસ થઈ ગયા છે બ ધાને પોતાની હેલ્થ માટે એ લોકો બહુ જ વિચારે છે, કે આપણને કેવું દેખ ખાવું જોઈએ, કેવું સ્લિમ હોવું જોઈએ, સ અને વધારે પડતી સ્લિમનેસ પણ આમ તો બહુ સારી નહીં. કે લિમિટમાં થોડું બોડી આમ મેન્ટેન રહે ને એવું હોવું. જોઈએ થોડા વચ્ચે તમને ખબર છે કે બોલીવુડમાં જે કરીના કપૂર હતી, એને એક વખતે ઝીરો ફિગર, હા તો એવો પણ બહુ સા એવો ઢાંચો પણ સારો નથી લાગતો. પણ થોડું આપણે અં આમ આમ હેલ્થી હોઈએ, પણ હા ના તો બહુ ઓબેસિટી હોવી જોઈએ, અને ન બહુ થી નનેસ હોવી જોઈએ. તો એવો આપણે સંતુલિત બોડી હોય, તો આપણે અ દેખાવામાં પણ સારો લાગે પર્સનેલિટી પણ સાડી સારી આવે અને આપણી છાપ પણ સારી પડે, જો આપણે કોઈ પણ કપડાં પહેરીએ તો પણ.
હા, બિલકુલ. એમ પણ જો ને આજકાલ ફિટ રહેવું છે ને ખૂબ જરૂરી બની ગયું છે. કે પણ આપણે છે ને એટલા બધા કામમાં વ્યસ્ત થઈ ગયા છે ને કે આપણે આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન જ નથી આપતા. એટલે હવે હું છે ને મેં પણ એવું ચાલુ કર્યું છે કે હ હું રોજ સવારે છે ને મારા સારા ટાઈમ ઉઠવાના કરતાં અડધો કલાક ઓર જલ્દી ઊઠી જાઉં છું, કે ઘરમાં ચાલું ક પછી નીચે થોડો ટાઈમ હોય તો નીચે એક અડધો કલાકનો વોક લઈ લઉં છું. કોઈ વાર યોગા એવું બધું કરી લઉં છું. તો એનાથી પણ મને ઘણું સારું લાગે છે.
બિલકુલ સાચું કહો છો તમે. આપણે આપણી પોતાની કાળજી જરૂરથી રાખવી જોઈએ. અને હવે જેવું આપણે ખાનપાન મિલાવટવાળું ખાઈ રહ્યા છીએ, એ પ્રમાણે તો આપણને આપણી બોડી માટે પહેલાથી જ અવેર રહેવું બહુ સારું છે તો જ આપ આપણે આ જીવન સારી રીતે આપણે જીવનશૈલી અ વિતાવી શકીશું. નહીં તો ઉમરના પહેલા જ આપણને જો હેર પ્રોબ્લમ, હેરફોલ કેટલો થાય છે, સ્કીિનનો પ્રોબ્લમ, પછી આપડા ઢીંચણ દોખાય કે કોઈ પણ. શરીરનું કોઈ પણ અંગ દુખાય એવું તકલીફ થઈ શકે છે. વા આવી જાય, એવા બધા કેટલાય બીમારીઓ છે એ આપણને ઘેરી લે છે. એટલે આપણે સ્વસ્થ રહેવા માટે પણ આપણે એક્ટિવ રહેવું બહુ જરૂરી છે, અને કોઈને કોઈ એક્સરસાઇઝ કરીને, કે કસરત કરીને કે યોગા કરીને આપણને આપણું જે હેલ્થ છે એને આપણે સારો રાખવો જોઈએ.
બરાબર બોલી રહ્યા છો તમે. એમ પણ હવે તમે જોવઓ ને, કે અત્યારનું આપણું જીવન છે ને બહુ બેઠાડું જીવન થઈ ગયું છે. મતલબ આપણે છે ને આપણા શરીરને કષ્ટ થાય, કે પછી એવા હાડમારી જેવાં કોઈ કામો નથી કરતા. ભલે તમે ઓફિસમાં જતા હશો તો પણ તમે આખો દિવસ ચેર પર બેસતા હશો કે ઘરમાં પણ હવે આપણને છે ને બધી જાતનાં મશીનો છે, તો આપણને બહુ શરીરને કષ્ટ થાય એવું કામો નથી થતા. એટલે આપણે કસરત કરવી ખૂબ જ જરૂરી છે. અને યોગ કરવાથી પણ ઘણા બધા ફાયદાઓ થાય છે જેમ કે આપણું શરીર થોડું લચીલું બને છે. અં મેડિટેશન કરવાથી પ્રાણાયામ કરવાથી મનને કેટલી શાંતિ મળે છે. એટલે છે ને હું તો ડેલી મતલબ રોજ નિયમિત કસ કસરત કરું જ છું, તો એનાથી શું વજન પણ થોડું નિયંત્રણ રહે છે.
બિલકુલ આ તો બહુ સારું કરો છો કે તમે રોજ કસરત. આપણે એમ છે કે એક જ દિવસ કઈ જોશ ભર્યાથી કોઈ પણ આપણે કોઈ પણ ચીજથી આપણે ઈન્સ્પાયર થઈને એક જ દિવસ કસરત કરીએ, તો એનો આપણને કોઈ લાભ મળતો નથી. જો આપણે રેગ્યુલર કસરત કરીએ, એને આપણી દિનચર્યામાં સામેલ કરી નાખીએ, તો જ આપણને લાંબા ગાળે જઈને આપણને એનો લાભ મલે છે. તો આપણે કસરત પણ કરો તો એવી રીતે કરો કે કોઈના ગાઈડન્સથી સારી રીતે, આપણા માંસપેશીને વધારે પડતું ખેંચાવ કરીને, કે પોતે જાતે ને જાતે આપણે નો આવડતું હોય તો પણ આપણે સ્ટ્રેસ કરીને, જો આવા કસરત કરીએ તો પણ આપણા માટે એ નુકસાનદારક, નુકસાન થઈ શકે છે એનાથી. તો આપણે જરૂરથી કસરત કરો ને તો પણ કોઈના ગાઈડન્સથી કે યોગા કરો કોઈ પ્રકારનું, જે તમને સાધારણ આવતું હોય ને એ જ કરવું જોઈએ. આપણે જો કોઈ એક્સપર્ટ યોગા કે કોઈ એક્સપર્ટ કસરત કરતા હોઈએ ને, તો પછી એમાં આપણને ગાઈડન્સ લઈને જ કરવું જોઈયે.
આ વાત તમે બિલકુલ સો ટકા સાચી વાત કરી. અ કેમકે જોને અ આપણને ઘણી વખત જો યોગા કરવાના, કે કોઈપણ કસરત કરવાના બી કંઈક નિયમો હોય. યોગામાં પણ કે ક્યારે શ્વાછ લે, શ્વાસ લેવો ક્યારે શ્વાસ છોડવો, અને તમારે બોડીનું પોશ્ચર કેવું રાખવું, દરેક જે તમે કરો છો યોગા, એ બધામાં બહુ જરૂરી છે. એટલે આવા કોઈ એક્સપર્ટ પાસેથી, કે જે એમાં નિપુણ હોય અનુભવી ટીચર્સ હોય, એ એમના માર્ગદર્શન નીચે આપણે આવા બધા યોગાઓ કરવા જોઈએ. અને જીમમાં પણ ટ્રેનરની સાથે રહીને જ આપણે વર્કઆઉટને બધું કરવું જોઈએ આજકાલ તમે જોઈ રહ્યા હશો કે લોકોને ફિટનેસનું એટલું બધું ક્રેઝ વધી ગયું છે ઘણા લોકો તમને ખબર છે કે એના લીધે કેટલા લોકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે કે એ લોકો. મ લબ પોતાના પર કેટલા બધા અ અલગ અલગ પ્રકારના પ્રોટીન લેય છે ઘણાં તો પોતાના અ એકદમ બોડી ફિટ રહેવા માટે અમુક એવા પદાર્થો પણ લેય છે જે એમની બોડી માટે બહુ સારા નથી હોતા.
હવે કેટલા બધા પ્રોડક્ટ હવે કેટલી બધા ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એના પર પણ તમે એડ જોયા હશે. કે આ ડ્ર્રીંક લેવાથી તમારું આટલું વજન ઓછ ઓછું થઈ જશે આ પાવડર પીવાથી સવારે તમારે. અ આવું થઈ જશે આ હર્બલ ટી છે આવું પીવાથી તમારે આવું થઈ જશે એવા લુભાવણા જે ચેનલ અને એવા લુભાવણા જે પ્રોડક્ટ હોય છે એનો આપણે કોઈ પણ પ્રકારની એક છાનબીન કર્યા વગર આપણે ખાલી એને. જોઈને જ એને ખરીદી લઈએ છેએ અને આપણે પીએ છીએ તો એ પણ આપણા માટે સારું નથી કારણ કે લાંબા ગાળે આપણને કોઈ બીમારી પણ થઈ શકે છે કોઈ સાઈડ ઇફેક્ટ થઈ શકે છે તો બહુ વિચાર કરીને આવા પ્રોડક્ટ લેવા જોઈએ અને ડૉક્ટરના ગાઈડન્સ. થી કા તો કોઈના ગાઈડન્સથી જ લેવું જોઈએ આમ કોઈ પણ પાાવડર પીવાથી કે કોઈ પણ ગોળીઓ ખાવાથી આપણે જો વજન ઉતારીએ તો એ ખાલી એટલા સમય માટે જ પૂરું હોય છે જ્યારે આપણે એનું સેવન બંધ કરી નાખીએ તો ફરીથી આપડા બોડ બોડી તેવું નું તેવું થઈ જાય છે. તો આપણે એ આ પ્રકારના અ ઉપયોગથી પણ બચવું જોઈએ.
બિલકુલ સાચું કહ્યું જો હું તો છે ને એવું જ માનું છું કે ફિટનેસ માટે છે ને આપણે કસરત જ એક ખાલી કામ નથી આવતી એના માટે તમારે એક સારો. ખોરાક પણ જરૂરી છે અને હું તો એવું જ માનું. કે તમે મોંઘા મોંઘા પ્રોડક્ટ. કે મોંઘા મોંઘા જીમની મેમ્બરશીપ લઈને તમે ધ્યા કરો છો બધા લોકો આ અફોર્ડ નથી કરી શકતા એના કરતાં આપણે જે ઘરમાં જે આપણાથી થાય એવી હલકી ફૂલકી કસરત કરી લઈએ કે પછી ડેલીનું એક કલાકનું તમે વૉક કરી લો તમારા ખાવામાં તમે. એકદમ સ્વાસ્તિક ભોજન રાખો લીલા શાકભાજીનો ઉપયોગ કરો. પ્રોટીન માટે તમે બધા કઠોળનો ઉપયોગ કરો અને તો આવા ઘરની હલકી ફૂલકી સારી ડાયટ. થી અને હલકી ફૂલકી કસરતથી બી તમે તમારું બોડીને અ ફિટ કરી શકો. પૂછો.
બધા નાના નાના નુસ્તા અપનાવા થી આપણા જીવનમાં. જો બહુ બધા બદલાવ આવે છે કે આપણે અ નાની નાની કસરત ની શરૂઆત કર્યું કરો ને તો બિલકુલ હલકી ફુલકી કસર કસરત થી આપણને શરૂઆત. કરવી જોઈએ અને પછી ધીરે ધીરે આપડે આપડા અનુકૂળ લાગે આપડે વ્યવસ્થિત જેને કમ્ફર્ટેબલી કરી શકીએ એ પ્રકારની કસરતોને આગળ કરવું જોઈએ તો આપણા શરીરને પણ એનાથી લાભ થાય છે.
બિલકુલ અને જેટલું બને તેટલું છે ને પાણીનો પાણી પીવાનું પ્રમાણ બહુ વધારે રાખવું જોઈએ. એટલે દિવસમાં લગભગ છે ને આપણે બેથી ત્રણ લીટર તો પાણી પીવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. કેમ કે પાણી પીવાથી પણ તમારું શરીર સ્વસ્થ રહે છે, તમારી સ્કીન ગ્લો કરે છે અને અ પાણીના પણ બહુ બધા ફાયદા થાય છે અને એક બીજી વાત ઊંઘ સૌથી મહત્ત્વની વાત છે. તમે ઊંઘ પૂરતી લેશો ને તો તમારા ચહેરા પર આપોઆપે ગ્લો આવશે, તમે તમને શાંતિ લાગશે, બિલકુલ તમને તનાવ મુક્ત લાગશો તમે.
બિલકુલ સાચું કહો છો. તમે અ આપણે પૂરતી હું અને ખોરાક અને પાણી આ ત્રણેય ન પણ બહુ જ આપણા સેહત ઉપર અસર પડે છે જયારે આપણે અ સારો સારી ઊંઘ લઈએ, પૂરતી ઊંઘ લઈએ, પૂરતું આપણે પાણી પીએ અને ખોરાક પણ સારો લઈએ તો જ આપણે આપણી સેહત નો સારી રીતે અ ધ્યાન ખ્યાલ રાખી શકીએ છીએ.
બિલકુલ અને ઘણા લોકો છે ને એવું જ માને છે કે ફિટનસ એટલે માત્ર આપણે છે ને પાતળા દેખાવું પરંતુ એવું નથી ફિટનસ એટલે તમે શારીરિક અને માનસિક રીતે બેવ રીતે તમારે સ્વસ્થ હોવું જરૂરી છે. તમે શરીરથી ફિટ હશો પણ મનથી તમે અશાંત હશો તમારું મન શાંત નહી હશે તો એ તમને મતલબ કોઈ કામનું નહીં તો તમે ફિટનેસ તો તમે ફિટ નહીં કહેવાશો તો મતલબ આપણું જે શારીરિક અને માનસિક એ બેવ મતલબ શાંત હોવા બહુ જરૂરી છે.
બિલકુલ સાચું કહો છો તમે કે આપણને બેવું તરીકેથી આપણે અ જો ફિટ હોઈએ એક્ટિવ હોઈએ તો જ આપણી જેસ સેહત છે એ સારી કહેવાય બાકી પાતળું દેખાવું દેખાવ જ બધું નથી આપણી સેહત પણ અ બહુ જ મહત્વની હોય છે ચાલો પછી મળીએ. અને બહુ સારું લાગ્યું તમારાથી વાત કરીને ફરી મળીશું જય શ્રી કૃષ્ણ.